કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
બસ એકદમ મજામાં બોલો આજે કેવી રીતે યાદ કર્યા મને?
હવે તો વરસાદની મોસમ આવી હશે અને આપણે જોવા જઈએ તમારા. બધા એક કઈ ને ક થોડુંક કામ હોલ્ટ પર લાગી ગયું હશે એટલે જ મારે હવે તમારો ટાઈમ લઈને તમારી જોડે નાનકડું એવું કેવાય ને કે પોડકાસ્ટ કરી લઈએ આપડે. અ જેમાં હું તમને થોડા ઘણા પ્રશ્નો કરીશ તમારી જર્ની વિશે. અને અ તમારા જે તમે પ્રોફેશન છો તમારું એક કેહેવાય ને કે અ બને હંમેશા આર્ટ ફોર્મમાં એક દિલચસ્પી રહી છે. અને આર્ટિસ્ટમાં પણ કહેવાય ને. અને તમે એક આર્ટિસ્ટ છો, મારી નજરે મેકઅપ આર્ટિસ્ટ. ખરું ને
જી જી જી બિલકુલ સાચું કય્યું તમે બોલો બોલો તમારા શું પ્રશ્ન? પ્રન છે તમે મને પૂછો હું તમને જરૂર થી જે મને મારાથી બેસ્ટ થતું હશે ને તમને જરૂરથી જણાવીશ બોલો.
હવે અ આપણે એક બંધનમાં બંધારણ બની જાય છે. અ તમે જોવા જશો તો. હવે એક આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં કેહેવાય ને કે અ જે વસ્તુ ભગવાન નથી આપી શકતો એ એક આર્ટિસ્ટ આપી શકે છે. ક્યાંક ક્યાંક તમે જોઈ શકો છો તમે તો કર્યો છો આ વસ્તુ પણ. એવું અ આપણે જોઈએ છેીએ કે આજકાલ અ ફિમેલ મેકઅપ આર્ટિસ્ટ. તો હવે કહેવાય ને કે તો ફિલ્ડમાં હતા જ હવે મેલ આર્ટિસ્ટ. અ ઊભા થાય છે. મેકઅપ આર્ટિસ્ટમાં. તો તમારું શું એના પર ટેક ઓન છે. કે તમારું શું એના પર કે ને કે તમારું શું એમાં અભિપ્રાય છે.
જુઓ મારા હિસાબે તો તમે જે કીધું ને કે ફિમેલ મેકઅપ આર્ટ. તો પેલા બહ વર્ષો પહેલા. થી જે આજકાલના જે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. અ તમને ખબર હશે તો અ કેહેવાય ને કોન્ટ્રાક એવું નામ છે. એમનું આલિયા ભટ્ટ ને એ બધી એક્ટ્રેસીસ ના જે મેકઅપ આર્ટિસ્ટ છે. ઓકે તો એ લોકો મેલ છે અને એ તો કેટલા વર્ષોથી કરી રહ્યા છે. ઈવન હું મારી સાથે અમુક મારી જયારે અમને અ બહુ મોટા ઓર્ડર એક સાથે આવે ને ત્યારે અમે અમારી. કેહેવાય ને કે જે બી ઓળખાણ માં મેલ બી હોય ને એની બી હવે સમજો ગ્રૂમ હોય. મારી પાસે તો હું કોઈ મેલ મેકઅપ આર્ટિસ્ટ ને બી લઈ જાઉં છું મારી સાથે બરાબર પણ તમે જે કીધું કે પેલા લેડીઝો હતી ને હવે મેલ તો એવું નથી મેલ પેલા પણ હતા. પણ પેહેલા માણસોને અ મેલ આર્ટિસ્ટ હોય ને તો ઈ એક અલગ રીતે એમને લાગતું કે આ શું હવે માણસો કઈ મેકઅપ કરતા હશે. પણ આજે આર્ટિસ્ટ ઈ આર્ટિસ્ટ હોય. રાઈટ તમે શેફ કેવ આજે મોટામાં મોટી રેસ્ટોરન્ટો છે. એમાં મોટા મોટા જે બી શેફ છે ઈ એક પણ મને નથી લાગતું કે. એકાદ બે છોડીને બધી બધી અ કેવાય ને ફિમેલ છોડીને બધા મેલ જ છે. તમે બધા મોટા મોટા શો બી આવે છે આજકાલ તો માસ્ટર શેફ ને આને તેને. તો એમાં એવું નથી હોતું કે આર્ટિસ્ટ મેલ છે કે ફિમેલ છે. આર્ટિસ્ટ આર્ટિસ્ટ છે. તમને એની આર્ટિસ્ટની નજરે તમને જોવું જોઈએ એ માણસ છે કે એ પુરુષ છે. કે સ્ત્રી છે એવું બધું નથી જોવાનું એમાં પણ મારી ઇન્ડસ્ટ્રીમાં તો ઘણા બધા મેલ બી છે. અને ફિમેલ તો છે જ આપણી ઇન્ડસ્ટ્રીમાં. એટલે એમાં મને કઈ પણ કેવાય ને કે. જરાએ એવું નથી લાગતું ક્યારે કે મેલ છે ને ફિમેલ છે. કામ કામ કરવાનું છે આપડે કામ માટે મતલબ આપણું પેશન છે. આપણું પ્રોફેશનલ કામ‌ ઇ છે. એટલે એમાં કઈ એવું નથી હોતું. કે માણસ કરે છે કે ફિમેલ કરે છે એમ
બવ જ સત્ય કીધું તમે. અ અને આના પર જ મને એક રાઈટર ની વાત યાદ આવી જાય છે કે એમને કહે છે કે આર્ટિસ્ટ કોઈ જેન્ડર નથી હોતુ. અ આ તમે રે બહુ. સરસ રીતે તમે કીધું અ તો હવે મારો એ જ પ્રશ્ન છે અ બીજો પ્રશ્ન અ કે અ તમને એવું અ શું લાગ્યું આ ફિલ્ડમાં કે તમે આ ફિલ્ડના પ્રીમાં પડી ગયા કે તમે ડિસાઈડ કર્યું. કે મારે અ મેકઅપ આર્ટિસ્ટ બનવું છે અ કઈ એમ તમને અત્યારે પૈસાની જરૂર હતી કે તમારે અ એક કહેવાય ને કે પેશન હતું તમારા અંદર છે શું કહી શકીએ આપણે
અ કેવું હતું કે જો હવે મને તો આ ઇન્ડસ્ટ્રીમાં લગભગ લગભગ બાવીસ વર્ષ થઈ ગયા.
ઓ.
એટલે જી. એટલે હું મારા લગ્ન પહેલા થી જ મને છે મને હું શું છે. કે મારું બીજું બી કામ છે એટલે મારું પાર્લર બી છે‌. પણ જેમાં હું ફેશિયલ સ્પેશિયાલિસ્ટ બી છું અને બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ બી છું‌. બ્રાાઈડલ કયો અને ગ્રૂમ કયો વોટ એવર બેવું છું. તો અ એમાં મારું એવું છે કે શરૂઆતમાં તો મને એવું લાગતું તું કે મેકઅપ કરવું અને સુંદર દેખાવું માણસ હોય કે અ સ્ત્રી હોય મતલબ સ્ત્રી હોય કે પુરુષ હોય જરૂરી નથી કે પુરુષ મેકઅપ કરે તો જ સારું લાગે. બરાબર છે એ લોકો માટે બી સ્કીિન ટ્રીટમેન્ટ આવતી હોય છે જેવી રીતે સ્ત્રીઓ માટે આવે છે. આપણે ક્લેન્ઝર ટોનર મોસ્ટરાઇઝર સનસ્ક્રીન આજકાલ તો ઈ કોમન થઈ ગયું છે. એટલે બધાને ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા તરફથી એટલા બધા રીલોમાં ખબર પડી જાય છે. કે આજકાલ કોઈને બી કઈ નવું શીખવવામાં મતલબ કેહેવાય ને શીખવવાની જરૂરત જ નથી હોતી બધાને આપોઆપ આવડી જાય છે. ફક્ત તમને એકદમ પ્રોપર નોલેજ માટે તમને કેવું પડે છે કે તમે આ કંપની લોઓ. કે આમ કરો કે ઘરનું કરો કે ઘરના નુસ્ખા અપનાવો. પણ મારા ટાઈમે એવું થયું હતું કે ત્યારે આટલું બધું આગળ નતું વધેલું મેકઅપ એટલે આમ હા લગ્ન હોય ત્યારે કરવાનું, એવું બાકી નાના મોટા ફંક્શન હોય ત્યારે જ મેકઅપ કરો નાનું ગ્રહ પ્રવેશ હોય કે કોઈને બર્થડે પાર્ટી હોય, ત્યારે આવું બધું નતું હોતું. બરાબર છે પણ મારા મગજમાં એક આવી એક છબી જ બનેલી હતી કે ના સ મતલબ કેવાય ને કે સુંદર તો દેખાવું જ જોઈએ. જેને જેને પણ ગમતું હોય ઈ વસ્તુ આપણને કરવી જ જોઈએ. એટલે જયારે મારું ભણવાનું થોડું પત્વા આયવું ને ત્યારે મેં મારા મમ્મી પપ્પા ને કીધું કે મારે છે ને હજી આગળ નથી ભણવું. પણ હવે મારે ખાલી એટલું જોવું છે કે મને મને જે કામ કરવું છે એમાં હું આગળ વધી શકું. તો મારા પપ્પા એ મને બહુ સપોર્ટ કર્યો, મમ્મી અને પપ્પા એ. કે બેટા તને શું કરવું છે બોલ, તો વેકેશનમાં તું તારું ઈ પેશન ચાલુ કર, ને પછી તને એમાં હ જો ઇન્ટરેસ્ટ આવતો હોય ને તો તું એમાં હજી આગળ વધી જા. એટલે ઈ પ્રમાણ મેં મારું અહ ભણતર થોડુંક પત્યું અને આગળ ભણવાનું ન વિચારી અને મેં મારી આ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂઈકો. અને લગભગ બે હજાર ચાર થી મારું કામ ચાલુ ને ચાલુ જ છે, અને મેકઅપનું મારું હંડ્રેડ પર્સેન્ટ સાથે ને સાથે ચાલુ છે. અને આજે મારું ઘણું સારું નામ ટચુડ ભગવાનની દયા થી મારું ઘણું સારું નામ છે. અને બહુ સારું ચાલી રહ્યું છે આપણું. એટલે બહુ જરૂરી છે કે તમને જે બી કામ ગમતું હોય ને ઈ કામ તમને કરવું જ જોઈએ.
તમે મુંબઈ થી છો? હા તો તમે કોઈ એવા ફેમસ સેલેબ્રિટીને કાંઈ મેકઅપ કર્યો હોય અહ
મેં ઇન્ફ, હા મેં છે ને ઇન્ફ્લુઅન્સસ ને ઘણું કરેલું છે. હજી સુધી સેલિબ્રિટી સુધી નથી પહોંચ્યા, બટ બહું જલ્દી પહોંચી જશું.
જેમ તમારું કહે ને કે અડધા લોકો નું અહ એ લોકો નથી બોલતા એ લોક કામ બોલે છે. અને મને પણ એવું જ લાગે છે તમારા અ અ વા તમારા અવાજથી તમારા જે અભિપ્રાયો છે એના પરથી, હવે એક બહુ મોટું એક મિસકન્સેપ્શન આપણા એક આવી જાય છે. અ આપણે જોવા જઈએ તો, કે અ
જી.
અ એક કહેવાય ને કે હવે આપણે જોવા છીએ તો પહેલા તો સ્ત્રીઓ જ માત્ર મેકઅપ કરતી હતી પણ હવે આપણે પ્રોફેશનલ વર્લ્ડમાં પણ એન્ટર કરીએ. તો હવે પુરુષો પણ મેકઅપ કરે છે ક્યાંક ને ક્યાંક. આપણે જોવા જઈએ તો એ લોકો મીટિંગસ કે સેમિનાર્સ કરતા હોય, કે પછી એન્કરિંગ કે હવે બોલવુડમાં તો પહેલેથી જ હતું. પણ હવે આ બધી જગ્યાએ ચાલુ થયું છે ક્યાંક ને ક્યાંક, તો આ અ તમારે એક પુરુષને મેકઅપ કરવો હોય કે એક સ્ત્રીને મેકઅપ તો તમે કેટલા ચેલેન્જીસ ફેસ કરો છો પુરુષ માટે?
અ એકચુલી હું તમને કહ ને તો મને એવું કઈ ચેલેન્જ જેવું નથી લાગતું, બકોઝ આજે હું તમને એક દાખલો આપું. તો અગર હું કોઈ ડ્રોઈંગ કરું છું. તો હું નોર્મલ પેપર પર કરું છું કે હું પ્રો પર કેનવાસ પર કરું છું, ઈ મારી માટે મહત્વનું નથી. આજે મને મારું કામ ક્યાં કરવું છે મારું આઉટપુટ કેવું મને જોઈએ છે ઈ મને મારી માટે બહુ મહત્વપૂર્ણ છે. એટલે મેલ હોય કે ફિમેલ હોય એ બંને માંથી મા રી માટે કોઈ એવું નથી કે હવે, મેલ છે તો હું કેવી રીતે કરું. કે મને નહીં ફાવે ના એવું નથી કેમ કે આજે હું એક આર્ટિસ્ટ છું. હા, એક અલગ રીતે અમને થોડું ટ્રીટમેન્ટ આપવી પડે. કે ફિમેલ હોય તો આપડણે થોડું વધારે એકદમ કેવાય ને ફ્રીલી કામ કરી શકીએ. મેલ હોય તો આપણે થોડા બંધી જણાવ જાય સામે. કે આપણેે મતલબ કેવાયને શું કહું હવે, તમને કેવી રીતે સમજાવું કે હમણાં છેલ્લી જ સિઝનમાં મારો એક ગ્રૂમ મેકઅપ હતુ. તો એને મેં એકદમ જ સારી રીતે નોર્મલ જે રીતે હું બ્રઇડલને કરું છું. એવી રીતે જોઈને કેતી ગઈ ને એ બધું કરતો ગયો કે આંખો ઉપર કરો, નીચે કરો. બ્રશથી કરવાનું હોય ત્યાં બ્રશથી કરો ઘણી ચીજો હોય જે મને ફિંગર્સથી કરવું પડે. આમાં આગળી અ ટેપ ટટેપ કરીને તો એ બી અમે કરી આપીએ. પણ એમાં એવું નથી હોતું કે સામે વાળો વ્યક્તિ કોણ છે? આજે મને મારું કામ કેટલું સારું કરવું છે. અને હંડ્રેડ પર્સેન્ટ હું કરીશજ. મને મારી સામે ફક્ત કેવાય ને કે એક અ શું કેવાય? એક કેનવાસ છે, એક પેપર છે, જેની ઉપર મને એકદમ બેસ્ટમાં બેસ્ટ કામ આપવું છે. તો અમે એ રીતે પછી મેલ ફિમેલ નથી જોતા. જે કામ અમને મળે છે એ કામ અમારા હિસાબે અમે સારામાં સારું કરીએ છીએ.
હા, પ્રમાણ. કેહેવાયને કે એક સ્ત્રીનું મેકઅપ તમે જયારે કરવા જાવ છો, ત્યારે તમે થોડુંક કેયને વધારે હાય કરી શકો છો કે પછી વધારે દેખાડી શકો છો, પણ જ્યાં પુરુષો તમારે કરવાનો હોય તો એકદમ કહેવાયને કે ન્યૂડ મેકઅપ કરવો પડે કે એકદમ કહેવાયને કે સ્કીિનમાં અ થોડુંક ઓગળી જાય એવું કરવું પડે કે વધારે પડતું ના લાગવું જોઈએ. એ પણ એક ચેલેન્જિંગ હોયને તમારી માટે ક્યાંક ને ક્યાંક.
જી જી જી બરાબર કીધું. તમે ને ફિમેલમાં શું હોય બ્રાઈડલમાં થોડુંક ઓર્નામેન્ટ ને વધારે હોય એ લોકોનું આઈ મેકઅપ થોડું હેવી હોય, રાઈટ એમને બ્લશરને બીજું જે બી પ્રોડક્ટ અમે વાપરીએ છીએ. એ બધા થોડા વધારે દેખાય, એ રીતે એમના ફીચર્સ એન્હન્સ કરવાના હોય એમને અને મેલમાં શું હોય? ગ્રુમ જે હોય. એ લોકોને અમને મેકઅપ એટલે આજકાલ તો બ્રાઇડલના બી ટેસ્ટ બધા ન્યૂડ મેકઅપ જમાં આવી ગયા છે‌ નો મેકઅપ લુક જેને આપડણે કહીએ છીએ. તો આજે બ્રાઈડલ હોય કે ગ્રુમ હોય, બંનેના અમે લોકો સેમ જ મેકઅપ લઈએ છે. બટ આા ફરક એટલું છે કે મેલમાં બી એટલી બધી વસ્તુઓ જ વાપરવી પડે છે અમને. નો મેકઅપ માટે વધારે મેકઅપ લગાડવું પડે છે. પણ એ અમારી ટેકનિક્સને બધી જુદી હોયને, એટલે બધાને ખ્યાલ ન આવે. કે અમે શું કહી રહ્યા છીએ. જે ઇન્ડસ્ટ્રીમાં હોય કે જેને પ્રોપર નોલેજ હોય. એને આ બધી વસ્તુઓમાં વધારે સમજણ પડે. પણ હા, એ વાત ચોક્કસ છે કે બ્રાઈડલને થોડું વધારે અમને કેવાયને કે દેખાવ ખબર પડવી જોઈએ. જે રીતે મેલમાં એટલું બધું પ્રોબ્લેમ નથી આવતું. તો એમાં અમને થોડુંક અ જે બેઝિક હોય એજ કરવું પડે છે એમ પણ પ્રોડક્ટ અમને વાપરવા માટે અમને એ એની માટે બી પાંચ હજારનું જ વાપરવું પડે. અને અકોર્ડિંગ ટુ સ્કીિન ટાઈપ અગર એને બી એવા પ્રોબ્લેમ્સ નથી. તો અમે એને બી પાંચથી આઠ હજારના જે ફાઉન્ડેશ આવે છે, અમે એને બીજ વાપરીએ છીએ. ફક ખાલી એટલું પડે છે કે એમનું અ બિયડ હોય ને અગર મૂચ હોય દાડી હોય. તો એમાં થોડુંક અમને અલગ રીતે ફેસ કરવું પડે પ્રોબ્લેમ, તો એ બધા હવે આદત પડી ગઈ છે. એટલે કઈ વાંધો નથી આવતો.
ચલો આ વિષય પર તમારી વાત કરીને મને ખુબ જ સરસ લાગ્યું, ખુબ ખુબ આભાર.
જી જી તમારો બી ખુબ ખુબ આભાર. આશા છે પાછા વાત કરીશું.
ચો